જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં છું તું કેમ છે
હું પણ મજામાં છું ભાઈ આજે હું વિચાર્યું કે હવે એક ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ વિશે વાત કરીએ ભાઈ
એ મને તો ગેમ્સ બહુ ગમે છે. સરસ વિષય છે. આજકાલ તો લોકો મોબાઈલ અને ઇન્ડોર ગેમ્સમાં વધારે સમય પસાર કરે છે
હમ હા પણ આઉટડોર ગેમ્સ નું મહત્વ પણ ઘણું છે ભાઈ તને કઈ ગેમ વધારે ગમે છે ભાઈ
મને ક્રિકેટ અને ફૂટબોલ બહુ ગમે છે તને
મને બેડમિન્ટન અને કબડ્ડી ગમે છે ભાઈ ઇન્ડોર ચેસ અને કેરમ રમુ ગમે છે મને મને ઇન્ડોર ગેમ જાદો ભાવ ભાવ છે ભાઈ ઇન્ડોર ગેમદ
ચેસ રમવાથી તો વિચાર શક્તિ વધે છે ને ચેસમાં તો બહ વિચારવાનું એવ એ છે કે સામે વાળા શું ચલે તો આપણને શું ચાલવાનું છે કેવી રીતે હરાવવાનું છે એને વિચારવા પડશે ને તો વિચાર શક્તિ વધે જ છે એથી ચેસથી
હમ હા સાચું સાચું ચેસમાં દરેક ચાલ વિચારવી પડે છે આપડે કે કેરમ પણ ધ્યાન અને એકાગ્રતા થી આપડે રમવું જોઈએ એ એટલે આપડે ચેસ રમેને તો ત્યાં તેનાથી આપણે વિચાર શકીએ થી પડે અને આપણે ધ્યાન શક્તિ પણ આપણું વધે એક ચીજમાં આપડણે ધ્યાન રાખીને આપણું કામ કરી શકતા એટલે આપણું ચેસ્થી,
પરંતુ આ તો સાચું છે, પણ પરંતુ આઉટડોર ગેમ્સમાં શરીર ની કસરત પણ થાય છે. તને શું લાગે છે,
હું, હા, હા દોડવું કૂદવું અને સેવા થવાથી શરીર ફિટ રહે છે, આપણે આપડે કઈ ક્રિકેટ રમે, ફૂટબોલ રમે, તો તેમાં આપણે જોય કે ભાઈ કેટલા રમવા કે કેટલા ભાગ દોડ કરવાનું. હોય, આપણે સ્ટેમિના જોઈએ. આપણા તો એનાથી તમને રોજ ફૂટબોલ કે ક્રિકેટ રમશો તો તમારા શરીર એકદમ ફિટ રહેશે. સ્વાસ્થ પણ ફિટ રહેશે, એનો પણ ફાયદો છે ભાઈ.
હા, પણ આજે બાળકો મેદાનમાં ઓછા અને મોબાઈલમાં વધારા જોવા મળશે, મોબાઈલમાં. પબજી ખેલે છે, બીજી ગેમ ખેલે છે, ઓનલાઈન ગેમ ખેલે છે. અને બહાર તો કોઈ દેખાય નથી, પેલા કેટલા લોકો ક્રિકેટ ફૂટબોલ ખેલ્યા છે, આજે તો ગ્રાઉન્ડ બહુ ઓછું બાળકો દેખાય છે.
હું તો ખરેખર ભાઈ ચિંતા ની વાત છે. આપડે જોઈએ, તો આજકાલ નો નાન-નાના બાળકો ભાઈ મોબાઈલ મોબાઈલ જ રમતું હોય.
કયાં જાઓ, તમને કાંઈ પણ ક્રિકેટ રમવાનું હો, તો ભાઈ મોબાઈલ માં એક એક રમી લે. બહાર મેદાનમાં જાયને રમે લે, ટીવી જોઈ લે ને, ઘરમાં જ રહે. વધારે મોબાઈલ થી આતો અને શ્વાસને પણ એમને અસર થાય, એનું શરીર પણ બેકાર થાય. અને એને કઈ ફાયદો પણ નથી થાય. એટલે એને શું અલગ બહાર જઈને રમશે. તો એને એ શરીરને પણ સ્વસ્થ રહેશે, એ પણ ફિટ રહેશે. અને એને એનું. એકાગ્રતા પણ ભરશે ને, ચેસ વેસ અગર રમશે. હ
આવ. હા, આઉટડોર ગેમ થી નવા મિત્રો પણ બને છે. જેમ કે અગર આપડે કંઈ બાર ગયા, ક્રિકેટ રમવા માટે. તો આપણે બધા લોકો સાથે મળ્યું. તો આપણને નયા નયા મિત્રો મળે છે, કોઇપણ ગેમ આઉટડોર ખેલી ને તો આપણને બધા મિત્ર મળે છે, પણ ઓનલાઈનમાં શું થાય. આપણને એક રૂમમાં બેસીને ખાલી ખેલવાનું ખેલવાનું ખાલી વાત કરી શકે, કોઈથી મળી નહી શકે. તેથી ઓફલાઈન ગેમમાં શું થાય છે, અગર ગ્રાઉન્ડ પર જવાનું. તો અલગ અલગ લોકોને મિલવાનું અને તેમની સાથે વાત થાય, મિત્ર પડે આ બધું,
હું. એ તો ભાઈ સાચી વાત છે, અરે એનાથી તમારું ટીમ વર્ક અને તરત જ શીખવા મળે છે, ને તમને તમારું ટીમ વર્ક હું તો ભાઈ. તમને કેવી રીતે ટીમ સાથે રમો છો, એ તમને વધે છે. વસાતા તમને ભાઈ. કંઈ કોઈ તમારું પ્લેયર સારું રમે છે, તો તમને તેને જોઈને. વિચારો છે, કે ભાઈ હું પણ એટલું સારું રમી મને પણ તો તેનેથી જને તમે પૂછો છો, કે ભાઈ તું કેવી રીતે રમે છે, ભાઈ મને પણ થોડું બતાવો, એનાથી તમારો પણ ફાયદો થાય છે.
હા, આ બધા તો આઉટડોર ગેમ ના ફાયદા છે જ. પણ ઈન્ડોર ગેમ્સનો એક ફાયદો એ છે કે, વરસાદ હોય કે ગરમી. ઘરમાં આરામથી રમી શકાય. કેક વરસાદ પડે તો આપડે આઉટડોર ગેમ તો રમી નઈ શકીએ. માર ગ્રાઉન્ડઉ તો બધું ગીલો થઈ જાય કીચડ કીચડ થઈ જાય તો આપડે બહાર તો જઈ નહી શકો તો એ આ ફાયદો છે ઇન્ડોર ગેમ ના કે અગર વરસાદ પણ પડી રહે તો આપડે ઘરમાં બેસીને ચેસ ખેલી શકીએ કેરમ ખેલી શકીએ ટેબલ ટેનિસ ખેલી શકીકે
હમ એ તો વાત સારી છે દાારી કે ભાઈ અગ જો આપ વરસાદ ન મોસમ ચાલે છે આપડે કઈક બહાર જઈને કઈક ઇન્ડોર ગેમ નથી રમી શકતા ચેસ કે આપડેને ઈન્ડોર ગેમ રમવાનું હોય તો ચેસ લુડો કેરમ ટટેબલ ટટેનિસ જેવી રમતો આપને કોઈ પણ સમય રમી શકત ક્યાં ક્યારેક ગરમી પણ રમી શકીએ વરસાતમાં પણ રમી શ અને બધા સમય તમે રમી શકીએ હા એ પણ સાચી વાત છે
હા પરંતુ સમય નું સંતુલન જાણવા જણાવું જરૂરી છે ક કે આપણને એવું નહી કરવાનું કે ભાઈ થોડુંક સમય પડવાનું અને વધારે સમય ખેલવાનું આપણને સમય સંતુલનમાં રાખવા જોઈએ એટલા ખેલવાનું એટલા વાંચવાનું પણ અને એટ એ બધા જગા સે સેમ ટાઈમ દેવાનું એવું નહી કરવાનું કે એકની સાથે એડિક્ટેડ થઈ જવાનું
હમ એ કલી તો એ આપે પરીક્ષા નું દિવસો આડોર ગેમ્સ તો સમય એમીએ પણ મન ફ્રેશ થઈ જાય એવું નહી કે ભાઈ તમને આઉટડોર ગેમ જને રમોય બેો બે બે ત્રણ ત્રણ કલાક તમે આઉટડોર ગેમ રમતો જાવ અને અભ્યાસમાં કઈ ધ્યાન નતુંરી શિક્ષામાં ફેલ થઈ જાવ એટલે આપડે પરીક્ષા આ ઘંથાસ મિનિટ તમને રહીને શરીરની રોગ પણ શક્તિ પણ વધારે છે પણ આપણે એટલું નહ એ સમય પણવાનો એામ પછાના સમય આપડે નહી જવાનું એ પછી તમાર પરીક્ષા પૂર થઈ જાય તો એના પછી જ આવ તમે રમી લો એના કરતા ત્યારે તે સમયે તમને ઘર ઇન્ડોર ગેમ રમને તમારો માઇન્ડ ફેશ કરીને ફર પરીક્ષામાં આપણેે અભ્યાસ કરવો જોઈએ
અને સવારની તાજી હવામાં રમવાથી મન પણ ખુશ રહે છે
હમ આપણા બાળપડમાં પણ જે બધા મિત્ર થઈ વ્રિકેટ રમતા હોય એટલે સવાર સવારનું ક્રિકેટ ખેલવાનું સવાર ન એક્સરસાઇઝ કરવાનું સવાર માં બહાર જઈને સવારના મોસમમાં ફરવાનું તો એ તો અલગ જ આનંદ આપે છે આપણા શરીરને પણ સ્વાસ્થ લ એકદમ સ્વાસ્થ પણ આપડ શરીર પણ સારી રીતે થઇ જાય છે અને મન પણ એકદમ આનંદ થઈ જાય છે સવારના સમય
હવે એ દ્રશ્ય ઓછું જોવા મળે છે શાળાઓએ પણ વિદ્યાર્થીઓને દરરોજ રમત ગમત માટે સમય આપવો જોઈએ હા બાકી એક લેક્ચર તો હોવું જોઈએ કે એમાં આપણે રમત ગમત કરીએ
હમ આજકાલ તમને જોવું તો ભાઈ એટલો રમત ગમત કે ભાઈ તમને બે તમે જાઓ તમે કઈક સારું રીતે ર કો ન ત
હમ
તમને
બિલકુલ બિલ બિલકુલ આય સે
પંદર દિવસે જવાનું